હલો.
જ હવે તારી વારી નહી લાસ ટાઈમ હા.
મારી. મારી વારી કે તારી ત અચ્છા અચ્છા મેં વિચારો કે હા.
હા હા તારે વિચારવાનું મે ગૈસ કરીશ.
હા ઓકે ના વિચારે હ.
હ
હમ. અ કઈક સારું.
લબ એમ લોકલમાં ફ્રેન્ડ સર્કલમાંથી ની વિચાર મતલબ એટલે એમ લાઈક
હા આપણુ ફ્રેન્ડ સર્કલ. એટલો મોટો નહી મારે મેં સમજી ગ‌ઇ. કે કે વાત કે છ ક્વેશ્ચન માં આન્સર થ‌ઇ ગયા હા. આ છે અમ અ કે મને વિચારવ એમ. હમ્મ. તો લછે આ. બહુ ઈઝી જ ઇનામ દિમાગમાં તો આવતો છે.
હે?
બવ ઇઝી ઇઝી નામ યાદ આવે જવા
ડિફિકલ્ટ વિચ ડિફિકલ્ટ.
એકદમ ડિફિકલ્ટ. મને પર્સન યાદ છે પણ મને એ લોકોને નામ નથી યાદ રડતું તો.
હરશીત તો તા આલ્યા.
હમ્મ, તાબીમાં વિચારો.
હા હા.
હા.
ઓકે ચલે, મેલ છે ફિમેલ છે? ઓકે ઇન્ડિયન છે કે પછી આઉટ સાઇડ ઇન્ડિયા છે?
અ એ એમ જોવા છો નેશનલ આર્ટ ઇન્ડિયા ની ગણાય ઇન્ડિયા ની ગણાય.
ઈન્ડિયન છે મતલબ નેશનલિટી અને ઇન્ડિયન છે પણ ઈન્ડિયામાં રહે છે?
ના.
ઇન્ડિયામાં નથી રહેતું મતલબ નેમ? મે બી ફોરેન વાળાનું છે કે પછી ઇન્ડિયન એમ બી છે?
ઇન્ડિયન નેમ નથી ફોરેન નેમ છે.
ઈન્ડિયન નેમ નથી હેને? ઓકે ફિમેલ છે ને કીધું કે મેલ કીધું?
મેલ.
મેલને ઓકે ફેમસ છે?
હા.
ઓકે પછી એ બવ રીચ છે અમીર છે એકદમ?
હા કહી શકે, મતલબ કમ્યુનિટીમાં ફેમસ છે તો હા. કઈ શકે રીચ થોડુંક.
ઓકે પછી આ કોઈ બિઝનેસ રિલેટેડ છે બિઝનેસ માં?
ના.
હા ઓકે સોશિયલ મીડિયા માં ફેમસ છે?
સોશિયલ મીડિયા પર ફેમસ છે બટ એનું અકાઉન્ટ અકાઉન્ટ નથી. સોશિયલ મીડિયા પર ફેમસ છે બટ અકાઉન્ટ નથી.
ઓકે ઓકે. આ યુટ્યુબ પર બનાવે છે વિડીયો બંને ઉપરે છે? ઓકે પછી મતલબ મોસ્ટલી ફેમસ શાના માટે છેને આ કામ માટે, લાઈક જે કામ કરે છે?
અ ના. બટ ધ મેઈન ક્વેશ્ચન તું એ નથી પૂછ્યો કે પર્સન રિયલ છે કે પ્રશનલ છે તો
શું?
તો એવું કશુ ની પૂછું કે રિયલ છે કે ફિકશનલ છે તો આઈમ નોટ શ્યોર એવી રીતના આન્સર કરયો અમે
ફિક્શનલ કેરેક્ટર છે હેને. એનિમીળી છે? જપાન મેલે?
હા ચેપનીઝ કરે છે.
ફેમસ એનીમી માને છે કોઈ?
હા
બીગ થ્રી માંથી
ના
ઓકે રિસન્ટ ના એ એનિમી જે એનિમીમાં છે એ એનિમી નાલું છે કે મોટું છે? એટલે બહુ ઘણા એપિસોડ છે કે ઓછા છે?
અ
બે અ
ઘણા માટે તારા માટે કેટલા વધારે કેવાય?
ઘણા એટલે પાંચસો ઉપર તે ઘણા માને પાંચસો નીચે ને ઉભરે તેમાં એ પાછી મીડિયમ રેન્જ આવશે સોની અંદર હશે તો તે એકદમ ઓછા માંને પછીથી મતલબ બસો પચાસથી પાંચસો વચ્ચે મીડિયમ રેન્જમાં આવશે.
કેવા હે સોના અંદર છે મને જાતીને ખબર છે.
ઓકે ઓકે વનપંચ માંથી છે?
ના
પછી ડેથનોથ માંથી છે?
ના
પછી ડીમન્સલેર માંથી છે?
હા
ઓકે ડિમન્સલેરમાં ઓકે ઓકે. પછી એના હેર કલર બ્લેક છે?
હા
ઓકે પછી આમ અ એ હાસીરામાં છે કે હજુ પેલા આમ નલા હાસીમાં છે ઓકે એમાં તો ઓછા જ કેરેક્ટર છે એટલે બ્લેક કલરમાં છે. વધારે સ્ટ્રોંગ છે એ એટલે ક્રેન્સ લેવલમાં ઉભ રે ઓકે મતલબ ઓકે એ એ એજ કેવું છે એમ હાસીરા તો છે પણ એમ ના એજમાં નાલો છે કે મોટો છે?
એ મીડિયમમાં આવે મોસ્ટ મતલબ બધાથી નાનો બી નથી નથી મોટો બી નથી.
ઓકે બ્લેક કલર પછી એમાં તો પેલા જ હશે કે તોમીઓ કે હું નામ છે એનું?
હા આ તોમ્યોગ આ ગીયો.
હા ને એજ ને ગીયું ઓકે ઓકે અને તમે તરત પકડી પાડો આત
મેં તને કીધું તું શું થાય મને તું પૂછે કે એ ફેમસ હે હાના માટે ફેમસ છે મેવુ સેમ એવું બોલું. ડીમોન નાલ ઓલી કીલ કરવા માટે ફેમસ છે?
ઓકે ચલ આમ એનીમી ચુઝ કરતા તાને મોટા એનીમી જ્યૂસ કે જેમાં બહુ ઘણા કેરેક્ટર રેતા હોય મતલબ છોડ દે
હમ હમ ઓકે કે ની મતલબ છે ને આ કેરેક્ટર છે આવું જે ફેમસ હોય તેને નામ ખબર હોય ને વધારે નામ યાદ ની રે એનું એટલે
હહ હા ગી મને નામ યાદ ન આવે તમીઓર નામ તે યાદ આવે. ફ ઓ ઓકે ચલ મારી વારી હવે ઓકે આમ ઓકે ચલ ગેસ કર લીધું.
ઓકે અ રિયલ પર્સન છે?
ના ફિક્સનલ છે.
ઓકે મેલ છે ફિમેલ છે.
મેલ છે.
મેલ છે ઓકે એનિમેશનમાં છેર કાર્ટૂનમાં છે.
એનિમીમાં છે.
ઓકે એની મે તો એની મે જેપનીઝ છે કે પછી ફોરેન જાપનીઝ ઓકે. એના એજ એનેના એપિસોડ વધારે છે ઓછા.
હ ઓછા જ છે.
અચ્છા અચ્છા ઓકે. અ અડા રિસેન્ટમાં એનું આ યરમાં એનું અ સીઝન આવેલું. તું મતલબ નવા એપિસોડ.
આયરમાં ગેસ આમ. એકદમ મે શ્યોર નિનીમલા કદાચ મે બી એકદમ સ્ટાર્ટિંગમાં હતું કદાચ એજ હતું સ્ટાર્ટિંગમાં એકદમ. શ્યોર નથી મેં પણ એજ હતું કદાચ પણ કદાચ આ યર માં એનું આવેલું હતું એક સીઝન લેટેસ્ટ મતલબ
હમ બ્લીચમાં.
ના બ્લીચ નથી.
ના બ્લીચ ના તો એપિસોડ કરારે છે એમ હા સોલો લેબલિંગ. ઓકે મને નથીજ મેં કીધું મને યાદ નથી. અવડ આવવાનું છે એનું ટ્રેલર હા. અ આવડા મે એવડ તો ડમન્સ લેયર બી ન આવીયો.
ના.
હમ. બીજું તો શું હોઈ શકે. હ હજુ એ ઓન ગોઈંગ છે. ચાતું ચા.
યસ ઓન ગોઈંગ છે જો ફિનિશ નથી.
કે પણેશ નથી થયુ. હમ ઓન ઓનગોવિંગમાં. અ મા હિર અકેડમિયા
ના એ તો પતી ગેયેલુ છે.
હોત ગેલું મને ઓવડો ખબર પડે.
પતી ગેયેલુ છે એ.
હા મે બી મારે લાસ્ટ સિઝન જ બાકી છે કદાચ જોવાનો. ઓકે હ હ બ્લુ બ્લુ લોક.
ના એ તમે જોયું બી નથી.
ઓકે હમ અવડા આવું છે ફેમસ છે.
યસ ફેમસ છે. એટલે હમણાં આવ્યું એવું નથી મતલબ પણ એનું એક લેટેસ્ટ સીઝન આ યર માં આવ્યું છે એમ ઓલરેડી એ તો ક જાય પણ એનું લેટેસ્ટ સીઝન આવ્યું છે એમ આ વર્ષ દિવસ. ડોલ પીછે ને તે.
તો એમાં જે મેઈન કેરેક્ટર છે તેના હેર કયા કલરના છે.
એકક્ચુઅલી એ ના હેર જ નથી.
આ વન પંચમેન.
તે યસ યસ એમાંથી છે.
ઓકે તેમાંથી કેરેક્ટર છે પણ વનપંચમેન નથી.
હા એ નથી સાયતામાં નથી મતલબ.
ઓકે સયતામાં નથીથી તો મને નહી ખબર હશે કેમ કે મેં એને મેં નહી જોય લ્યું.
નથી જ ઓકે તો યાર મને કે જેયલું તો છે ત્યાં.
ના અલે મેં ચાલુ કરેલું હતું બટ પછી મને ટાઈમ નહી મળ્યો.
ઓકે ઓકે અહ કિંગ હતા મતલબ કેરેક્ટર.
ઓકે ઓકે મેં નામ તો સંભળેલું છે બટ ભાઈ મતલબ બોલે ને ભાઈ જોયેલું તો. કેકિંગ કરી બટ મેં જોય ન તેજ કેને નથી ખબર. હમ્મ બે
મતલબ બહુ ડિફિકલ્ટ તું એટલે મતલબ કોઈ બી ક્વેશ્ચન પૂછને તો સાયતામાં ને કિંગ બંને એક જ કેટેગરીમાં આવી્યા હતા એમ એટલે મતલબ બહુ મજા આવતો દેખી આ બધું. હા, ઓકે ચાલ. હા ઓકે હમ્મ. હમ્મ, ઓકે ચાલ વિચાર્યું.
હમ્મ, ઓકે રિયલ પર્સન છે કે ફિક્શન પર્સન? ઓકે રિયલ પસંદ છે તું બહુ જલ્દી રિયલ પસંદ તું યાદ કરી લે એમાં સ્રિયલ પરસન યાદ બી નહી થાય. કે મેલ છે ફિમેલ છે?
બિયાં મે બી તું ગેસ કરી શકી મતલબ લાઈક હવે ખબર નહીં તમને ખબર હશે કે નહી પણ હવે લેસ્ટ સી.
હમ્મ, મેલ છે? મેલ છે કે, ફિમલ છે? ઓકે ફિમેલ છે આ ઇન્ડયન્ છે એની નેસ
ના ઇન્ડિયન નથી. આ સારો સવાલ છે. આ સારો સવાલ પૂછયો એમ કેમ.
હા હા તો મતલબ એ અમેરિકન છે.
અમેરિકન છે.
અને ઓકે અહ એટલે તે હોલિવુડમાં
ના ના એકટર નથી.
એક્ટર એ નથી ઓકે સિંગર છે?
ના સિંગર બી નથી.
હમ્મ.
ટફ છે.
કે આ પોલિટિક્સમાં છે?
આ પોલિટિક્સ માં નથી.
અહ કોન્ટન્ટેન્ટ ક્રિએટર છે?
ના આ કોન્ટેન્ટ નહીંકરે અને એકાઉન્ટ બી જ છે કઈ એક્ટિવ નથી મતલબ.
હમ્મ, ફોરેન માં છે ને ફેમસ ફિમેલ.
ફેમસ બી એટલી ફેમસ કે ઇન્ડિયામાં બી બધા જાણે એ તું પણ જાણે બધા જ.
અહ કે તું સિંગર બી નહીં મલે.
નથી સિંગર નથી.
તો એનું ઓક્યુપેશન હું છે?
ઓ ક્યા હોતી તી તમે તે થોડું ડાયરેક્ટ હો તો છે. હા તેરીકો ગેસ કરના પડેગા.
હમ્મ, તો હું શું હોય સકી?
સોચો સોચો.
હમ્મ, અહ એનો પોતાનો સોશિયલ મીડિયા એકાઉન્ટ છે?
થિંક છે.
હમ્મ, મોડેલ છે?
ના મોડલ નથી.
મળ્યું નથી મેં. તો એનું ઓક્યુપેશન છે એમ કે એ કઈ વર્ક કરે છે તો એના જે ઓક્યુ પેશન છે એના લીધ ફેમસ છે.
યસ બસ એના યસ એક્યુપેશન ફેમસ છે એઝ અ પર્સન બી એ બહુ મસ્ત છે.
ઓકે.
પણ મોસ્ટલી એને ઓક્યુપેશન જ જાણે છે.
આ બિઝનેસ વુમેન
આ ના બિઝનેસ વુમેન નથી.
બિઝનેસ વુમેન નથી એનું ઓક્યુપેશન હોય શકે તો એવું તો.
હા.
હમ્મ હમ્મ. આ તો તો તો હમ્મ અમેરિકન છેે એવું કીધું હે.
યસ અમેરિકન.
હમ્મ અગર નથી.
હમ્મ.
બો પ્રાઉડ ફૂલ શું અને આથાર બી નથી એનું ઓક્યુેશન બો પ્રાઉડ ફૂલ છે એકદમ નેક્સ્ટ એટલે એકદમ
આમ આમ આ પેલું એસ્ટ્રોનોટ ઓકે ભાઈનું નામ
આ હાય આ
અને ટીમ્પલા છે યાર શું કહેવાય આ સુનિતા વિલિયમ્સ.
યસ યસ યસ. હમ્મ સારું ભી છે એટલે.
કે એનું ઓક્યુપેશન નો પ્રાઉડફુલ છે તો મને ની ખબર પડતે મે ની ખબર પડતે.
હાલું કેરેક્ટર મને એક જણા એ પૂછેલું હે એટલે બહુ ડિફિકલ્ટ હતું મેં મતલબ મે તો ગેસ્ટ કરી નાખેલું પણ બહુ ડિફિકલ્ટ હતું બધા થી ટફ આજ લાગી નું મારું આજ ગયું.
હમ્મ હામ ની ડિફિકલ્ટ હતું. તો અગર તું નહી કેતા તો મેં ફરિયા કરતે હે સર્કલમાં. બરાબર છે આ ઓકે હમ્મ.
બાર મિનિટ થઈ ગઈ છે હવે મતલબ હા ઓકે મેં કરું.
હામ.